મારો અવાજ આવી રહ્યા છે તમને.
આયો તો. હા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
હા હા આવી રહ્યો છે.
તો હું આજે તમને જે અત્યારે તમે જાણો છો કે ક્રિકેટ અત્યારે ખુબ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને ઘણા લોકો તેમાં કોમ્પિટિશન માં જોડાઈ રહ્યા છે અને ઘણા કોમ્પિટટરો પણ ઉભા થઈ ગયા છે. અત્યારે તમે જોવા જાવ તો જે મુંબઈ પુણે સાઈડ છે તે ઘણું પાલઘર છે ભીવંડી છે. એ સાઈડ ઘણા લોકો જે ઉચકાઈ ગયા છે અત્યારે તમે જોવા જાવ તો. વિવેક સલારકરની એક બોલર છે જે ઘણો એવું સારું પર્ફોર્મન્સ આપે છે અને કારણે કાલે તેળે. ફાવ વિકેટ હોલ લીધો હતો અને ઉપરથી બીજી બે વિકેટો પણ લીધી એલે મતલબ ટોટલ એને સાત વિકેટ લીધી હતી અને જેથી તે. સ તરી ચૂનવામાં આવ્યો હતો અને તેને મેન ઓફ ધ સિરીઝમાં. જે ઓલ્ટો કાર છે તે આપવામાં આવી આવી હતી અને જેના કારણે તે અત્યારે ખુબ પોતાને પ્રાઉડ ફીલ કરે છે અને ઘણું એવું સારું ફીલ કરીે છે અત્યારે તમે જોવા જાવ તો. આ નાની નાની. કોમ્પટિશમાં પણ મોટા મોટા ઈનામો આપવામાં આવે છે ફ્રીજ અને એવું બધું તો તે ખુબ જ સારું કહેવા છે. તમારું શું માનવું છે આ બાબતે.
હા તમે કીધું તેમાં જ હમણાં હાલે ટેનિસ ક્રિકેટ બહુ ચાલે છે અને ઘણું બધું ચાલી રહ્યું છે ટેનિસ ક્રિકેટમાં. ઘણા બધા કે મુંબઈમાં એવું ચાલે છે કે અ.
આ ટેનિસ ક્રિકેટ પરઢ પૂરવી લોક. ગાડીઓ કેમ એમ જોવા જઈ તો આ. લોકોને બધું ઘણું બધું આપે છે. ક્રિકેટ રમે ત્યારે આ ટેનિસ ક્રિકેટ નું કોમ્પિટશન ચાલે છે ત્યા. અને ઘણું હવે હાલે તો સીઝન કરતા તો ટેનિસ ક્રિકેટ જ વધારે પડતું ચાલે છે. અને ઘણા લોકો તો ટેનિસ ક્રિકેટ પર જ ફોકસ કરી રહ્યા છે. છે. અને ટેનિસ ક્રિકેટ એવું એક આ ક્રિકેટ છે કે લોકો રમે છે અને ઘણું વધે વધારે પડતું જ રમે છે. તમારે શું કેવું તો એ બાબતે.
ઘણા લોકો એવા રમી જ રહ્યા છે પરંતુ અત્યારે તમે જોવા જાવ તો જે. પ્લાસ્ટિક છે તેમાં પણ ઘણું એવું સારું પ્રોગ્રેસ થઈ રહ્યું છે અત્યારે આપણે વલસાડ. જિલ્લાની જ વાત કરીએ તો ત્યાં પ્લાસ્ટિક ટુર્નામેન્ટ રાખવામાં આવી હતી અને તેનું ઈનામ હતું દોઢ લાખ રૂપિયા. અને મેન ઓફ. ધ મેચ મેન ઓફ ધ સિરીઝ ને ઘણી બધી વસ્તુ આપવામાં આવતી હતી જેમ કે ફ્રીજ છે ટીવી છે. અને શૂઝ છે ક્રિકેટના અને ઘણી એવી બધી ક્રિકેટની ક્વિપમેન્ટ આપવામાં આવતી હતી અને તમે જોવા જાવ તો અત્યારે ઘણા બધા લોકો કોઈ એવા છે જેમ હો કોઈ પાસે ઈક્વિપમેન્ટ નથી હોતા તો તેમને ઈક્યું મેન્ટસ આપવામાં આવે છે અત્યારે તમે જોવા જાવ તો મેન ઓફ ધ મેચને જે તે સાઠ સેવન્ટી-સેવન્ટી ની બેટો આપવામાં આવે છે જે મોગી હોય છે તમે જોવો જ છો કે સાડા ત્રણ થી ચાર હજાર ની તે બેટો હોય છે અને તે મેન ઓફ ધ મેચને આપવામાં આવે છે જેથી કરીને તેઓને રમવા માટે ધગસ જાગે અને તેઓ આગળ જતા સારું એવું પોતાનું પરફોર્મન્સ આપે. તેના માટે આપવામાં આવે છે અને અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા લોકો એવા છે. જેઓને અ ઈનામ આપવામાં આવે છે અને તેઓ ઘણા એવા બધા તેમનાથી ફાયદા થાય છે અત્યારે તમે જોવા જાવ તો જે કેતન માત્રે છે તેને બાઈક ક્રિકેટ બોય તરીકે કહેવામાં આવે છે અને તે ખુબ સારું એવું ક્રિકેટમાં રમે છે અત્યારે તમે જોવા જઓ તો તેને દોઢસો થી વધારે બાઈકો આપી દેવામાં આવી છે અને દોઢસો થી વધારે તેણે પોતાની સ્કિલ્સ બતાવીને દીધી છે તો હું તો એવું જ માનું છું કે ક્રિકેટ ખાલી આ ગેમ જ નથી પરંતુ સ્કીલ્સ નું પણ અ ડેવલોપ કરાવે છે આપડી તો આપણામાં જેટલી સ્કીલ વધારે હશે બેટિંગ પરફોર્મન્સ બોલિંગ પરફોમન્સની તેટલું જ આપણું પ્રદર્શન સારું રહેશે તમાર શું માનવું છે આ બાબતે?
હા તમે કીધું તેમજ હા એ હાલે ટેન અ પહેલા પેલાના જમાનામાં પ્લાસ્ટિક જ ચાલતા હતા પ્લાસ્ટિક બોલ ચાલતા હતા. હમણાં પહેલાના જમાના પ્લાસ્ટિક બહુ રમતા હતા અને એમ જોવા જોઈએ તો ત્યારે આ ટેનીસ નું ચાલતો ન હતો ટેનિસ બોલ હાલે હમ એટલો ચાલે છે કે પ્લાસ્ટિક લોકો લોકો ઘણા બધા ભૂલી રહ્યા છે. અને હમણાં ટેનિસ ન ટ્રેન્ડિંગ ચાલે એમ. માનવામાં ચાલે છે હલે મુંબઈમાં રમાય છે અને આ બધા હા. અ અમૃતસર ને એ લોકો બધા રમા રમાડવામાં આવે છે. આ બધી ટેનિસ ક્રિકેટોની મોટી ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે. આ બધે ફિલ્મી સ્ટારો વડે રમાડવામાં આવે છે એમ જોવા જઈએ તો આપડે આ ટેનિસ ક્રિકેટ પણ એક આ સિઝન જેવું જ છે એમ મનવામાં જોવું જોઈએ. આ ટ્રેનિસ ક્રિકેટ એવું એક બોલ એવો બની ગયો છે કે લોકો ઘણું બધું એના પર જ ડિપેન્ડ કરી રહ્યા છે. આ ઘણું બધું હાલે તો હમણા ટેનિસ ક્રિકેટ પર આ હાલ એમ જોવા જઈએ તો હાલે ગુજરાતમાં એક બંટી પડલ ગામનું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
. તે ઘણું બધું તેના પર પણ અ ઘણું બધું આ ગાડીઓ કે ટોફીઓ ઘણી બધી મેળી લીધી તમારે જ ગયો બાબતે?
તમારી વાત સાચી છે અત્યારે તમે જોઓ તો અત્યારે ઘણા બધા લોકો છે ઘણું બધું કરી રહ્યા છે વસાવી રહ્યા છે ટેનિસ. ઉ એસ માટે ત્યારે જેમ તમે બંટી પટેલ ની વાત કરી તેમ ઘણા બધા ક્રિકેટરો એવા કરન અંબાલા છે જે અંબાલા ગામથી બિલોંગ કરે છે અને તે ખૂબ જ ગરીબ પરિવારનો છોકરો હતો એને મેન ઓફ ધ સિરીઝ માં ઓલ્ટો કાર આપવામાં આવી હતી જે તેના આખા ફેમિલીની પહેલી કાર હતી અને અત્યારે તમે જોવા જાવ તો તે આઈ એસ પી એલ રમ્યો છે અને ઘણ એવું પોતાનું સારું પરર્ફોર્મન્સ આપ્યું છે. અને સારા પરર્ફોર્મન્સને કારણે અત્યારે તેને ફોર્ચ્યુનર કાર લીધી છે અને ફોર્ચ્યુનરમાં તે શાંતિ થી બેસીને ફરે છે. તો હું તો એવું જ માનું છું કે જે અત્યારના પેરેન્ટ્સ છે તેઓએ સમજવું જોઈએ જો છોકરોઓ ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ લે છે. પહેલાના જમાનામાં કેવું હતું કે લોકોને એવું લાગતું કે લેધર ક્રિકેટમાં જ કરિયર છે અને લેધર ક્રિકેટમાં જ પૈસા મળે છે પરંતુ આપડ અત્યારે જોવા જઈએ તો જે સોશિયલ મીડિયા પર લોકો રીલ્સ અપલોડ કરીને ને એવું ઘણા પૈસા કમાય છે અને અત્યારે તમે જોવા જાવ તો ઘણા ક્રિકેટ તે રીલ્સો માંથી જ ઉપર આવ્યા છે અને તેના કારણે અત્યારે તેઓનો શિડ્યુલ એવો હોય છે કે વરસાદ અત્યારે આટલો આવે છે તો તેઓ એક દિવસમાં ફ્રી નથી રહેતા તેઓને રોજના કશે ને કશે રમવાનું હોય જ છે અત્યારે તમે જોવા જાઓ તો શ્રેયસ કદમ તે પણ ખૂબ સારું રમે છે અને તે કાલે અ ભીવંડીમાં રમ્યો હતો અને પરમ દિવસે તેની મેચ જે છે તે રાજસ્થાન હતી તો તે એક એક જ દિવસમાં ટ્રાવેલ કરીને રાજસ્થાન મુંબઈ થી રમવા જશે તો તે પણ ખર્ચ બધા સ્પોન્સર જ ઉઠાવે છે અને બધું સ્પોન્સર કહે છે તેઓ ખાલી રમવાનું હોય છે. તો અત્યારના જે બધા પેરેન્ટ્સો છે તેમણે સમજવું જોઈએ કે જો છોકરું કરિયર બનાવવા માંગે છે ક્રિકેટમાં તો તેમાં પણ ખુબ સારું કરિયર છે તો તેમાં છોકરાને જોવા દેવો જોઈએ. તે એ રોકવું ના જોઈએ કે આમાં કરિયર નથી તું ભણવામાં ધ્યાન એવું નથી આપ આપણે ભણવામાં ધ્યાન તો આપવું જ જોઈએ પરંતુ જો સ્કીિલ આપણામાં સારી હોય તો આપણે સ્પોર્ટમાં પણ આગળ વધી શકીએ તો તમારું શું માનવું છે આ બાબતે.
હા તમે કીધું તેમાં ઘરના સ્પોટમાં ઘણા લોકોને મોકલતા જ નથી. અને સારું સ્કીલ હોય તો પણ લોકોને એમજ લાગે છે કે આ શું આ રમીને કરવાનો ભણે તો સારું એમ. પણ એવું ના વિચારે કે આગળ જઈને. ને સારું પડશે હાલે હમણા જોવા જઈએ તો ના ના છોકરાઓ ની સ્કેલો ક્રિકેટરોમાં ઘણા બધા બેટિંગ સારી કરે બોલિંગ સારી પણ ઘરના વિચારતા નથી કે હું મારા છોકરાને ક્રિકેટમાં હું મૂકું અને હા રમશે એવું લોકો વિચારતા જ નથી. હાલે હમણા ક્રિકેટમાં જ વધુ પડતા લોકો ચાલતું છે ક્રિકેટ જ ને એમ જોવા જઈ તો લોકો બધા ઘણા બધાઓ ફેમસ થઈ ગયા છે આ ઇન્સ્ટાગ્રામમાં ક્રિકેટો માંથી અને ટ્રેન્ડિંગમાં ચાલે છે. હાલે તો હમણા ક્રિકેટ અને ક્રિકેટમાં એવું બધું કે આ લોકો નું કરિયર બની જાય અને હા કરિયર બની જાય છે થઈ જાય છે. અને હાલે ઇન્સ્ટાગ્રામ માતો ઘણા બધા ફેમસ થઈ ગયા છે. અને ફેમસ થઈ ગયા છે અને ઘણું બધું એ લોકને એવોર્ડ પણ મળ્યા છે અને ઘણું બધું ઈનામો પણ મળી છે તમારે શું કેવું એ બાબતે
તમારી વાત એકદમ સાચી છે અત્યારે જ મેં પ્રોડકાસ્ટ ઘણા એવા જોઉં છું અને અત્યારે મેં જે અઝસ કુરેશી જે કેરલાના બોલર છે જે સ્પિન નાખે છે અને ટર્ન કરાવે છે તેમનું મેં જોયું હતું પ્રોડકા તેમણે કહ્યું હતું કે તેઓ ઇન્સ્ટાગ્રામ પર ખાલી પોસ્ટો કરીને તેઓ મહિનામાં ચાલીસ થી પચાસ લાખ રૂપિયા કમાઈ રહ્યા છે અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા એવા મોટા જે ખેલાડીઓ છે તેઓ પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર ઘણા એવા પૈસા કમાઈ રહ્યા છે. અત્યારે તમે જો છો કે જે સુભમન ગિલ છે. રોનાલ્ડો છે, વિરાટ કોહલી છે તેઓ પોસ્ટ કરે છે પોતાના અને તે પોસ્ટ કરવાના તેઓ ઇન્સ્ટાગ્રામ પરથી પચીસ થી ત્રીસ કરોડ રૂપિયા લઈ રહ્યા છે. તો આપણે જો સારું કરિયર બનાવીશું અને સારા વ્યક્તિ બનીશું અને ફોલોઅર્સ જો આપણા વધશે તો આપણે ઘણા એવા સા પૈસા કમાઈ શકીએ અત્યારે તમે જોવા જ છો કે ઘણા બધા ક્રિકેટરો છે જે ઇન્સ્ટાગ્રામ પરથી પૈસાઓ લે છે પોતાના પોસ્ટ કરવા માટે અને તેઓને જેમની લાય જેટલી લાયક હોય છે. તેથી ડબલ તેમને પૈસા મળે છે તો તે અત્યારે તમે જોવા જાવ તો આપણે એમ જોઈએ તો સોશિયલ મીડિયા કરિયર બનાવી શકીએ છીએ. અને અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા એવા લોકો છે જેમના ફોલોઅર્સ એટલા બધા વધી ગયા છે કે તેમને પ્રમોશન ના
અને તમે કીધું ટ્રેડિંગમાં પોસ્ટ પોસ્ટ મુંકિયે ત્યારે હ હાલે તો હમણા વિરાટ કોહલી ચાલે છે ટ્રેન્ડિંગમાં. એમ જોવા જઈએ તો લાખો ફેન્સ છે ઘણા કરોડોમાં એમ જોવા જઈએ તો એક પોસ્ટ મકેટો એક પોસ્ટ ના ઘણા બધા રૂપિયા મેળવે છે. અને ઘણું બધું હા ઇન્ડિયામાં એ એમ જોવા જઈ તો હ ઇન્ડિયામાં ઘણો બધો આ ઇન્ડિયામાં વિરાટ કોહલી ફેમસ છે લોકો ના એમ જોવા જઈએ તો ઈન્ડિયામાં સૌથી વધારે વિરાટ કોહલી ના ફોલોઅર્સ છે. અને ઘણા બધું અ મદદો કરે જ છે અને વિરાટ કોહલી એ ક્રિકેટમાંથી ઘણા બધા ફેન્સો બનાવ્યા છે અને ઘણું બધું કર્યું છે.